હલો.
હેલો કેમ છો બેન તમે?
હું તો મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામા છું બેન, બેન આજે છે ને હા હા તમારી અવાજ આવે છે ખુબ જ સારી રીતે બેન મારી આવે છે?
હા
હા તો આજે છે ને આપણે એ આઈ વિશે વાત કરીશું. એ આઈ શું છે ને, તો તે હું. તમને કેવા માંગુ છું, એઆઈ એ છે ને, સરળ શબ્દોમાં કહીએ તો. એ આઈ એટલે કૃત્રિમ બુદ્ધિ જય્યારે કોઈ મશીન કમ્પ્યુટર કે સોફ્ટવેર માનવ મગજની જેમ વિચારવા સમજવા શીખવા. અને જાતિ નિર્ણય લેવાનો સમક્ષતા કેવડે. ત્યારે તેને એઆઈ કહેવામાં આવે છે. અને એઆઈ કેવી રીતે કામ કરે ને તો તે હું તમને સમજાવું. માનવી કોઈ પણ વસ્તુ પોતાના અનુભવ અને સમજણથી શીખે છે, જ્યારે એઆઈ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ ડેટા અને ગણિતિક અલ્ગોરિધમ્સની મદદથી શીખે છે આ ટેકનોલોજીનું કમ્પ્યુટર સાયન્સ પર આધારિત છે, અને તેનો મુખ્ય ઉદ્દેશ મશીનનો બુદ્ધિશાળી બનાવવાનો છે. એઆઈ ના જો હું પ્રકારો વિશે વાત કરું ને. ત નેરો એઆઈ આ તે એઆઈ છે. આપણે રોજિંદા જીવનમાં વા વાપરીએ છીએ તે. માત્ર કોઈ ચોક્કસ કામ માટે જ પ્રોગ્રામ કરેલું હોય છે. અને જો જનરલ એ આઈ વિશે વાત કરુ તો તે સંપૂર્ણપણે માનવીની. જેમ બુદ્ધિશાળી હશે. અ રોજિંદા જીવનમાં એઆઈ ને આપણે કેવી રીતે યુઝ કરીએ છીએ. તે હું તમને કહું છું જેમ કે સ્માર્ટફોન. ફોનમાં આવતું ગૂગલ અસાઈનમેન્ટ. કે અ તારી જે. સારી જે તમામ અવાજથી ચાલે છે. અને એની પછી જો વાત કરું તો સોશિયલ મીડિયાની તો ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પર તમને જે વિડીયો કે પોસ્ટ જોવા મળે છે તે એ આઈ તમારી પસંદગી ના આધારે નક્કી કરે છે અને એની પછી જો એન્ટર ટેમેન્ટની વાત કરું તો નેટફ્લિક્સ કે યુટ્યુબ પર વિડીયો રેકોમેન્ડેશન હોય છે ને જો હું ટ્રાન્સલેશનની વાત કરું તો છે ને ટ્રાન્સલેટ આપણે કોઈ બી વસ્તુ પર આપણાને ખબર ના હોય ને તો આપણે ગૂગલ ટ્રાન્સલેટ ની મદદ થી ભાષાનું રૂપાંતર કરી દઈએ છીએ ભાષાંતર કરી દેએ છે, એ આપણા માટે ગૂગલ ની જો વાત કરું ને તે આપણા માટે બહુ લાભદાયક છે, કારણ કે આપણે ક્યારે બી કોઈ બી વસ્તુ જો ટ્રન્ ટ્રાન્સલેટ કરવું હોય કા તો કોઈ વસ્તુ સમજવી હોય અને આપણેને ગમે તે વસ્તુ જોઈએ તો ગૂગલ પર આપણાને મળી જાય છે, અને તેનાથી આપણા જીવનમાં છે ને ખુબ જ સરળતા રહે છે, અને જો હું ગૂગલ ની વાત કરું ને તો વધારેમાં પડતું ભણતર ભણવા વાળા સ્ટુડન્ટ અરે અ સ્ટુડન્ટો જે છે તે લોકોને વધારે ફાયદો થાય છે, અને એઆઈ ના ફાયદા જો હું વિશે વાત કરું ને ત માનવીને જે કામ કરતા કલાકો લાગે છે ને તે એઆય સેકન્ડોમાં કરી શકે છે અને ચોકસાઈ તો તેને ભૂલો થવાની સંભાવના જ ખૂબ જ ઓછી રહે છે તેમાં ભૂલો એટલી થતી નથી આ બધી એઆઈ માટે ખુબ જ સરસ અ બધી વાતો છે તમે પણ કઈ કેવા માંગો છો બેન?
હા તમે જે કહી ગયેલા કે એ આઈ એક મૃત્યુ બુદ્ધિ છે એ તો સાચી વાત છે, તમારું કે તે એક નવી નવી ટેકનોલોજી નો ઘણા લોકો ખૂબ ઉપયોગ કરે છે, જેમ કે કમ્પ્યુટર થઈ ગયું પછી તેમાં શીખવા માટે એ નિર્ણય લેવા મદદ કરે છે, તો જે તેમને કઈ પણ ખબર ના પડે તો તે કોમ્પ્યુટરમાં કે મોબાઈલમાંય સર્ચ કરી લે છે, પરંતુ તે એઆઈ ના કેટલા બધા પણ ટૂલ્સ પણ આવેલા છે જેમ કે જેમ એ આઈ જેમીની પછી ચેટ જી પી ટી પછી અ ગૂગલ જેમીની આવી નવી નવી ટેકનોલોજી ઉપયોગમાં આવી ગયેલી છે, જેના કારણે લોકોને ખુબ જ સારી રીતે અ મુસ કેલીઓ પણ દૂર થઈ જાય છે, અને આજના સમયમાં એઆઈ નો ઉપયોગ તો શિક્ષણ આરોગ્ય ખેતી બેકિંગ અને ઉદ્યોગોમાં એ ક્ષેત્રમાં ખુબ જ વધી રહ્યું છે, હવે આજના મોટા મોટા ઓફિસમાં જોઈએ તો કર્મચારીની જરૂરિયાત જ નહી હોય છે, જેમ કે જે બધી ડાટાની એન્ટ્રી એ માણસો કરતા હોય છે, તે એ આઈ એ હવે પોતે જ કરી દે છે, એમ એમ તો સાંભળવામાં આવે છે, પરંતુ જો આગળના ભવિસ જેમાં એ વિશે આપણે તો ખુબ જ વધારે જાણવા હજુ મળશે અને આપણા બાળકો જે છે, એ લોકોને પણ, એ લોકો એ ટૂલ્સ ને એ બધું શીખવું, તો ખુબ જ જરૂરી છે જેના કારને તેમની શિક્ષણ ના ક્ષેત્રમાં એઆઈ એ ખુબ જ ઉપયોગી બની રહી છે. અને વિદ્યાર્થીઓ પોતાની ગ તેને અભ્યાસ કરી શકે છે, અને તેમને મુશ્કેલીઓ વિશે સરળ સમજૂતી પણ આપી શકે છે, અને ઓનલાઈન ઓનલાઈન શીખવાતી પદ્ધતિ એઆઈ નો મહત્વની ભૂમિકા ખુબ જ આગળ વધી ગયું છે, કેમ કે વ્યક્તિગત અભ્યાસમાં પણ તે મદદરૂપ બની ગઈ છે, આજના સમયમાં જો આપ ને કમ્પ્યુટર હોય કે લેપટોપ કોઈ તેમના કોઈ પણ પ્રકારની ભૂલો શોધવા કે, કોઈ પણ પ્રકારની વસ્તુ સમજમાં નહી પડે તો? આપણે ઓનલાઈનથી સર્ચ કરી લઈએ છીએ અને તે આપણે ફટા ફટાકથી જવાબ આપી દેય છે, અને એ અહીં ફાયદો તો આપણને ઘણી બધી આજના સમયમાં જોવા મળે છે જેમ કે, ઝડપથી કામ કરવું, પછી ભૂલો સુધારવી, કાઢવી પછી સમય બચાવે છે, અને મુશ્કેલીઓ સમસ્યાનો ઉકેલ શોધવામાં મદદ કરે છે મોટા પ્રમાણમાં માહિ તીનો વિશ્લેષણ પણ સરળતાથી પણ એ આઈ એક કરી દે છે, અને વિવિધ ક્ષેત્રમાં તેમની માંગ પણ ખુબ જ વધી ગઈ છે અને પહેલાના સમયમાં તો, એવી આટલી બધી તે એ એઆઈ વિશે ચર્ચાની હતી. પરં તો આજના સમયમાં જોઈએ, તો ખુબ જ વધારે ચર્ચા થઈ ગયેલા છે, તો તમારે શું કેવું છે?
હા બેન તમે જે પણ, કીધું ને ખુબ જ સરસ કીધું છે. એ આઈ આપણા માટે છે ને ખૂબ જ જરૂરીની છે. આપણા રોજિંદા જીવનમાં તેનું પણ ખૂબ જ મહત્વ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે, કૃત્રિમ બુદ્ધિત્મા એ આજના સમયની સૌથી ક્રાંતિકારી ટેકનોલોજી છે, જે કમ્પ્યુટર કે મશીનને માણસની જેમ વિચારવા શીખવા અને નિર્ણય લેવાની શક્તિ આપે છે, તે સ્માર્ટફોનમાં વોટસ અસિસ્ટન્ટ સોશિયલ મીડિયા અને વિડીયો રેકોમેન્ડન્સ અને સેલ્ફ ડ્રાઈવિંગ કાર જેવા વિવિધ વિવિધ ક્ષેત્રોમાં અદભુત કામ કરી રહે છે. મોટા પ્રમાણમાં ઉ બ્લડ ડેટા અને
અલ્ગોરીધમ્સની મદદથી, એ આઈ જટિલ કામોને સેકન્ડોમાં અને કોઈ પણ ભૂલવિના ચોકસાઈ પૂર્વક પૂરું કરવાની ક્ષમ તા ધરાવે છે. શિક્ષણ, આરોગ્ય, બેંકિંગ અને બિઝનેસ જેવા દરેક ઉદ્યોગમાં એવાઈ નો ઉપયોગ, એ આઈ નો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે, જે માનવ જીવનમાં વધુ સરળ અને કાર્યક્ષમ બનાવી રહ્યો છે. તબીબી ક્ષેત્રે ગંભીર રોગોનું વહેલું નિદાન કરવાથી લઈને ફેક્ટરીઓના ઓટોમેશન દ્વારા, ઉત્પાદન વધારવા સુધી એ આઈ ખૂબ જ ફાયદાકારક સાબિત થયું છે. જોકે આ ટેકનોલોજીના કારણે ભવિષ્યમાં નોકરીઓની બદલતી પેટર્ન, અને ડેટા પ્રવાસની જેવી ચિંતાઓ પણ ઉભી થઈ છે. જેથી તેઓ સકારાત્મક અને સમજી વિચારીને ઉપયોગ કરવો અનિવાર્ય છે. આ બધી વસ્તુઓ એ આઈ માટે ખૂબ જ અગત્યની છે બેન, અને આ હું જો નાની નાની વાતો વિશે કરું ને. તો એય આપણા માટે ખુબ જ જરૂરી છે. આપણે જેમ કે તમે આગળ કીધું કે ગૂગલ થી આપણે ભૂલો સુધારવા માટે. કે પછી કોઈ પણ ટ ટ્રાન્સલેટ કરવા માટે. એ ખૂબ જ અગત્યનું છે સાચી કીધું આપણે ને આજે કોઈ પણ ધારો કે આપણને ઈંગ્લિશ વાંચતા નથી આવડતું. આપણાને કોઈ મેસેજ આવ્યું છે, તો આપણે ગૂગલ પર સર્ચ કરીને તેને ટ્રાન્સલેટ કરીને આપણે તેના વિશે જાણી શકીએ છએ. કારણ કે આજે ઘણા લોકો એવા છે, જેમને અંગ્રેજી આવડતું નથી. અને તેમના છોકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવે છે. અને ત્યાંથી મેસેજો આવે છે તો તેમને ખબર પડે નહીં એટલે એ લોકો ગૂગલનો યુઝ કરે છે ખુબ જ સારી રીતે, અને વોટ્સઅપ વિશે વાત કર્યું. તો તે પણ ખૂબ જ અગત્યનું છે, આજે બધા ક્યાં બી હોય છે. તો આપણાને છે ને કોઈ બી મેસેજ મોકલવું હોય ફોટો મોકલવ હોય તે તરત જ થઈ જાય છે. અને એની પછી જો હું વાત કરું, તો વિડીયો કોલની. તજે છે ને દૂર દૂર લોકો વરસ બે વરસ દૂર રહે છે, પરંતુ વિડીયો કોલ વોટ્સઅપ ના વિડીયો કોલથી આજે. આપણેે બધા એકબીજા સાથે જોડાયેલા છે સંકળાયેલા છે. અને કેટલાક લોકો તો વિદેશમાં રહે છે. તે બે બે પાંચ પાંચ વર્ષ નહીં આવી શકે પરંતુ તે લોકો. અ વિડીયો કોલ પર વાત કરીને, પોતાના જીવને અ તસલી કરે છે ખુબ જ સારી રીતે હું તો એજ કેહેવા મા માંગુ છું કે આપણા જીવનમાં આ બધી વસ્તુઓ ખુબ જ અગત્યની છે આ તમે શું કેવા માંગો છો બેન
હા તમારી વાત સાચી છે. તો હું તમને એક વાત ક કે તમને ખબર છે કે આપણને દરરોજ એ આઈ ન ઉપયોગ કરીએે છીએ, જેમ કે મોબાઈલ થઇ ગયું પછી તે તમે અગાડી ભ ગીલા કે વોઇસ અસિસ્ટન્ટ, પછી અનુવાદ કરવું કોઈ પણ શબ્દ ન, પછી નકશા ઓનલાઈન ખરીદી. અને સોશિયલ મીડિયા જેવી બધી ઘણી સેવામાં આપણને એ આઈ નો ઉપયોગ કરીએ છે પરંતુ હું એક વાત હવે તો કેટલાક લોકો લાઈક પર પૈસા પણ કમાય છે તેના ઉપર નાની નાની વિડીયો બનાવે છે પછી એડિટ કરે છે અને એ બધું એ પોતે જ નહી કરતા હોય એડિટ એ લોકો એ આઈ પરથી જ એડિટ કરાવે છે અને ફક્ત એ લોકોને કહે છે કે એના ઉપર શું શું કરવું અને કઈ કઈ રીતે લેક્ચર આપવું એ નાની નાની વિડીયો પર એ લોકો બનાવે અને સરસ પૈસા કમાય છે અને તે અપલોડ પણ કરે તે લોકો અને જેના કારણે મને તો એવું લાગે છે એ આઈ હવે તો ખુબ જ વધુ ઉપયોગી બની ગયું છે આજના સમયમાં તો હું તો હવે અંતમાં જ એવું કહીશ કે આપણે પણ એવી બધી નાની નાની વસ્તુ પરિચિત રહ છે કેમ કે હવે તો સમયમાં વધારે વધારે ફેરફાર આવશે જો આપણને પહેલાના સમય કરતા નહી રહેશે તો આપણને કેહેશે કે બધા લોકો કે આ લોકોને તો આના વિશે કઈ ખબર જ નહી મને
સારું કીધું બેન તમે ખુબ સારું કીધું છે તમે મારી સાથે વાત કરી ને તેના માટે આપનો ખુબ ખુબ આભાર
અને પણ તમારી સાથે વાત કરીને ખુબ જ સારી રિતે સમજી
અચછા